હલો
હલો
હા હા ચ બનાવે છે
હવ આવે છે
ઓકે હમ
તો
શું છે ટોપિક
હ ગરબા દરમિયાન થયેલી મસ્તી
શું દરમિયાન
ગરબા ગરબા રમે ને નવરાત્રીમાં તે
મારા તગરપથ મેં કઈ મસ્તી નથી થયેલી
મારે તો નઈ થયલી પણ અમે નાના હતા ને બો નાના ફર્સ્ટ કે સેકન્ડમાં હતા તો મારા બે ત્રણ ફ્રેન્ડ છે તે લોકો કેવું કરે કે ગરબા રમતા જાય પછી પેલું આપડે સિંગ ચણા ભૂજયા ખાઈએ ને આપડે તે એક બાજુ ખાતા જ ઘરમાં રમતા જ પછી એક આપું હતું પેલા અપલમ ચપલમ પછી કાચી કેરી ની સ્લાઈસ આવે ને
તે એને હું કેવાય એમને નહી યાદ તે એવું ખાતા જાય ને રમતા જાય એકબીજા ને બધાને પાસ કરતા કરતા જાય એટલે મને એક કિસ્સો યાદ છે કે એવું નવરાત્રી વખત
રમતા રમતા ખાતા જાય
હા
જબરા છે ખાવા માટે જતા હોય છે રમવા માટે અમારે એવું હોય કે નવરાત્રી કઈ કાર્યક્રમ હોય ખબર છે કે દસ અગિયાર વાગ્યા તો નાસ્તા ટાઈમ છે તો ડાયરેક ત્યારે જવામ ઈ ટાઈમે
એટલે એતો અમે નાના હતા એટલે એવું હમણાં કોઈ એવું પાગલ ના હોય તે કલે
બરાબર છે તો પછી નેક્સ્ટ ટોપિક
જો તમારા ઘરમાં રોબોટ આવી જાય તો?
આ તો ઓલા જેવો પ્રશ્ન છે તમારા હાથમાં એક જીન આવી જાય તમેને નવરું નથી રહેેવા દેવાનું તો તમે શું એ કામ કરાવશો?
તમારે કેવાનું છે મેં પૂછ્યું.
ઓકે ચાલો તમારે નેક્સટ કવેશ્ચન તમને હું પૂછીશ રોબોટ આવી જાય તેને અહીં આગળ કામ જ કરાવવાનું પૂરેપૂરો લાભ લેવાનો. એક તો આટલા આઠ શું હોયને એ બધ બધા આઠ સુધા થઈ ગાય પણ આપડે એને આસુદા કરવામાં આપણે એને બધા બધા કામ કરાવી નાખીએ.
હમ
તમે શું કરો
મેં તો પેલા મારા ઘરનું કામ તો કરાવી લઉ પણ હાથે હાથે જે લોકોને ઘરે અહિના રોબોટ ના હોય ને એ લોકો ના ઘરે પૈસા લઈ ને પછી એ લોકો ના ઘરે મારું રોબોટને મોકલી દો એટલે એને સ્ટેચુ પણ નવરું ના પવાનું નહી એબાને થોડા થોડા પૈસા કમાઈ જાવ બેઠા બેઠા
બિજનેસ વેરી ગુડ.
એ
તો પછી હવે કયો તમારા હાથમાં એવું જીન ના આવે કે નવરુ નથી રેવા દેતું તમે શું કામ આપશો?
હમ જીન?
જીન જીન ન આવેલું ઘસીને ચિરાગ માં નીકળે
તે એવું હો ને કે ત્રણ વીસ માગવાની હોય.
ના બાવીસ એવું છે કે તમે નવરું નહીિ રેવાનું નવરું રેવાનું તમને આ ક
એ તો પેલા તો જો પેલા ઘરનુંું બધું કામ કરાવી લઉ એટલે એમાં ત્રણ ચાર કલાક તો વય જાય.
કડીક મકર નાખશપીરી હ
તમે આખી વાત તો સાંભડો હજું
હા ઓ બોલો
પેલા મારા ઘર ન આખું કામ કરાવી લઉં પછી બધા ના મારા જે ફેમિલી છે એ બધાના ઘરનું કામ કરાવી લઉંપછી કદાચ નવરું રે તો શું કરાવ? બીજું તો શું કરવા લાયક છ? તો એ પાછી સફાઈ કરા જ કરો કેમ કે સફાઈ કરવાના જ બધાને વાંધો આવે જમવાનું બનાવમને જેટલી વાનગી ભાવ એ બધું રોજ અલગ અલગ અલગ ટાઈપ ની. એવાની .
બરાબર.
તમે હું કર કો
પેલા તો બધા ઘરના કામ કરાવી નાખીએ જે જે કામ ટેક્ટર કે મશીન કે જેસીબી ભાઈનેતા કામ આ આગળ કરાવી નાખો વધ ટાઇમ લાગે ને માણસ કરે એ પ્રમાણે
બરાબર.
ેપોને કામ કરાવ દ રા ચોવીસ કલાક
હમ પછી બગરી હો ના જાય વેલું?
જેન છે ને આત્મા હમ કેવાય એન્જલ
પણ તમે જીન કીધું ને પણ જીનમાં એવું ના આવે જીનમાં એવું હોય કે ત્રણ વીસ માંગવાની હોય
એમને હલ્દીન ચીનમાં આવે તમે શ ત્રણ વીસ માં બોલ વાલોો તો યાદ કર્યું છે તોમે
હવે એ તો બહુ અઘરી વાત છે કે આપડ વિચારવાનું વિચારવાનું
ફટાફટ બીજ ફટાફટ કઈ જોાય
હા ચાલો પેલા તો મેં એવું માંગુ કે દુનિયામાં હું જયારે પણ કપડાં લેવા જાવ ને તો મારી માટે ફ્રી હોય પછી મેં ગમે એટલું ખઉં પણ જા્યારે જ ના થવું.
વાહ.
હમ. પછી ત્રીજું એવું કે મારા ઘરના બધા હું જેને લગીન જીવું છું તેને લગીન મારી હાથે ર. બસ મારે પેલા કોઈ ના મળવું જોઈએ.
બરાબર છે ત્રીજી વિસ એક વિચારવા જે જોરદાર છે બીજી વી. તો ત્રીજી વીસ થી તમે લાસ્ટ કીધી
હા
પછી બીજી વીસ છે એનું સોલ્યુશન છે. કે એમાં તમારુ કઈ તમે ગમેટલુવો જાર ન થાવ એમાં હું જમવાનું કોઈ તમને પૂછે જમવાનુ કોઈ આપે ને તો તમારે એક જ કસરત કરવાની તમારુ મોટુ હોય, ને ડાબડાથી જમી જમડી ડાબી પહેરવાનુ
એટલે જાર જ નહ થ તમે
ઓહ બરાબર છે. પણ મેં એવું બોલી હતી, અંદર કે મેં ગમે તેટલું ખઉં પણ તોય જાળ ના થવુ.
એટલે ખાવાનું કોઈ પૂછે જાય ખ નાખ ન એટલે વાંધો જ ન આવે
ના પણ મારે ખાવુ હોય, તો હુ એમા તમે હુ ત્રણ વીસ માંગો
ત્રણ વીસ માં ત્રણ વીસ મા એટલેવીથ કઈ એવી શાંતિ વાળી જગ્યા એ મારે જયારે જવું હોયને ત્યાં હુ જઈ શકુ એવું કઈક મને મળી જાય પછી એ બીજી એ એવું કઈક પછી બીજી બી એવી કે મારે આ એવા મારા મિત્રો નેનેવી બધા ફરી કરી નાખે મારેનેારીની સાથે ફરવા જવુ એ જઈ શકાય
હમ્મ
એકલા આપડ ટાઈમ મળે પલા ટાઈમો હોય એ નો મજા આવે એટલે એક સાથે નો મજા આવે
એટલે તમારા મિત્ર હમેશા ફ્રી હોવા જોઈએ.
હા એટલે મારે જયારે જવું હોય ત્યારે એ ફ્રી થઈ જાય એમ
નાા એવું તો કઈ હોતુ હોય. પછી ત્રીજી
આા તો ત્રણ વિષય ક્યાં હોય આ તો ઠીક વાત છે બરાબર છે. ત્રીજસ કે તમે કીધું એ બરાબર છે ત્રીજી વીસ કે ફેમિલી વાળા હું જવુ ત્યા સુધી જીવે એમ
હા એ તો હવે એ હોય પોસબલ નહી
ઘણી વાર હોય પોબલ તમે પેલા મળી જાવ છો, ને
એ તો હવે મારું જેટલુ જીવન લઈક હશે એટલું તો જીવવાનું જ છે. જો પૂછી ચાલો તમારા મિત્ર ચ્રમાં સૌથી સૌથી જરૂરી ગુણ કયો કયો છે.
સૌથી જરૂરી ગુણ કયો છે, મિત્ર મા
હમ્મ
હ મુસીબત ના સમયે જયારે કામ હોય ત્યારે મદદ કરો ઊભા રહે જ
બરાબર
તમારો શું કેવું છે.
હા એક તો એવું તો હોવું જ જોઈએ. પણ પછી એ એ તો હોવુ છે, પણ એવુ હોવુ છે કે જેનાથી આપડે ગ્ અમારે તો એવું ના વિચારે કે આ કેવું આવું બોલે છે, તેવુ બોલે છે. મેંચચર મિત્ર હોય ને મ કે એવું મને ના ગમેક મારી જેવા જોવા જોઈએ પાગલાઈપ
ના બરાબર મિત્ર પણ એ મિત્ર એને જ કહેવાય કે તમારે ત્યા વિચાર કર્યા વગર ગમે તે બોલી જાવ તો ચાલે વિચાર કરવાની જરૂરિયાત પડે ને એ જ્યા તમે તમારે ઓલું ક્યા પ્રોફેશનલ રીતે તમારે કઈક કરવું પડે એમ વિચારવું પડે કે તમારે વિચારી વિચારીને બોલવું પડે તો એ મિત્ર ન કહી શકાય કે જ્યાં તમે તમારો અંદર ન જે કઈ કોઠો છે, ખાલી ન કરી શકો એમ
તારા નાગરિક ની સૌથી મોટી જવાબદારી શું છે.
તમારો અવાજ ઓછો આવે છે બેકગ્રાઉન્ડમાં થી આવતુ એવું લાગે છે.
હલો.
હા.
આયો અવાજ.
હા.
તો સારા નાગરિકની સૌથી મોટી જવાબદારી શું છે.
સારા નાગરિક નાગરિક એટલે એક દેશ કે રાજ જિલ્લાની અંદર એક સ્પેસફિક નાગરિક ની રીતે વાત કરો છો તો. એજ કે જે સરકારી નિયમો છે સરકારીને કાનૂન છે એને વ્યવસ્થિત રીતે જાળવવા એનું પાલન કરવું અને બધાને એમાં પાલન કરાવે માહિતી દેવી સોશલ એકવિટી કરવી એ રીતે. તમારે શું કેવું છે.
મેં બી એવુંજ કે. હલો.
હો.
આયો અવાજ.
હા જોરથી બોલો એટલે આવશે.
હજી આયો.
પણ આગે થી બોલતા હોય ને એવું જ લાગે છે.
હવે આયો. પણ મને નહિ ખબર કેમ એવું લાગે છે.
ફોન લઈ ગઈ કયાં.
અયજ છે.
પવન આવે છે.
પવન આવે છે.
પૂછું છું પવન આવે છે તો કદાચ એવું હોય કે કેમ આગે થી આવતું એવું લાગે છે.
હવે આવે છે.
હમ.
તો શું હતો ક્વેશચન આપણો.
નાગરિક.
હા તો મેં બી એવું જ કે સ્વચ્છતા રાખું પછી બધા ના ના કેવાય ટ્રાફિક રૂલ્સ ફોલો કરું ને જેવી અ બસ ફ બીજું તો હું
બસ બેજ તે.
તો બધા રૂલ ફોલો કરવા તો જવાય નહી.
એટલે સારો નાગરિક તરીકે તો ખૂબ જરૂરી છે ને.
એટલે જો અ તમે ગંદકી ના ફેલાવું બધે. પછી બધા અ ટ્રાફિક રૂલ ફૂલ ફોલો કરો. પછી મતદાન આપું એટલે કે સારા નેતાને સિલેક્ટ કરવું. એટલે એ તો મારો એમાં મને પણે સારા નેતાને હું વોટ આપું એમ. પછી. બસ વળી પછી હું કેવાય બસ બીજું તો.
બરાબર ચાલો તો. સુ ઉ. આજના બાળકો પેલા કરતા વધુ હોશિયાર છે કે વધુ મોબાઈલ પર આધારિત છે.
આધારિત તો મોબાઈલ પર જ છે પણ થોડાક હોશિયાર પણ છે આજના બારકો
આપડા કરતા અચ ના બાળકો હોશિયાર છે કે આપડી જયારે હતા ત્યારે બાળક તરીકે આપડે હોશિયાર હતા.
હવે તો હું બાળક તો મને જ નહી ખબર કે મે કેવી હોશિયાર
તો એમનો ખબર તો જોવો તે ખબર પડે છે ને આપડે સમયે કેવું કરતા તાને અત્યારના બાળકો કેવું કરે છે. શું કરી સે કોને ક્ષમતા છે એનામાં
એટલે હા એ તો છે કે આના બાળકો થોડાક તો સ્માર્ટ છે. કે લોકોને ખબર પડે કે આવું આવું વસ્તુ કરવી જોઈએ મ પીને જ રીતે કેવાય પણ હૌથી નાના તો મને નહીં ખબર કે કેવા છે. તોય તે આપણે હવથી નાના જે હોય કે બે ત્રણ વર્ષ હોય ને બહુ વધારે વેલી જ પડતી થઈ જાય મને એવું લાગે કે આપણે જે વાતો કરતા હોય એડવાન્સ તેવાની તે એ લોકોને ખબર પડે છે કે લોકો હું વાતો કરે છે. એટલે કદાચ તો એડવાન્સ થઈ જ ગયા છે આજ બાળકો થોડાક એડવાન્સ થઈ ગયા મને એવું લાગે તમારું હું કેવું છે?
બરાબર એવું છે કે આપે જયારે નાના હતા ત્યારે આપણને એટલી બધી સમજ થ મોટા થાય ત્યારે ખબર પડી પણ એ જ સમજ આ લોકો આપ ધારો કે પાંચ વર્ષે આપણને ખબર પડતી હતી આજના બાળકો ને ચાર વર્ષ ત્રણ વર્ષ થય ને આપડે જેટલી સમજ પડી જાય એ લોકો ન આઈક્યુ આપણા કરતા વધારે હોય પણ એ સર ખી રીતે યુઝ કરે તો બાકી મોબાઈલ આધારિત હોય આપણા કરતા પણ ડપ કે ખરાબ હોય શકે એમ કઈ કામનું નહી રીતે
હમ તો તમારા મત પ્રમાણે દેશની સૌથી મોટી સમસ્યા શું છે?
દેશની મોટી સમસ્યા ગરીબી બેરોજગારી
હમ બીજું
કરી કરી અને પર્યાવરણ રિલેટેડ વાત કરી તો આ તો ગ્લોબલ વોર્મિંગ છે.
હમ
તમાર શું કેવું છે?
હમ તમે કીધું એવું જ કે ગ્લોબલ વોર્મિંગ છે પછી ગરીબાઈ તો છે બેરોજગારી પણ છે. પછી બઉુ ભણતર નું હો એલું બધું શું કેહેવાય અમુક જગ્યાએ એટલ બધું ભણતર નું મહત્વ નહીં આપે તે પણ આપવું જોઈએ થોડી એજ્યુકેશન સિસ્ટમમાં થોડક સુધારો વધારો લાવો જોઈએ પછી બ અમુક જગ્યા કેવું સેફ્ટી એટલી બધી નહિ હોતી ખાસ કરીને ગર્લ્સ માંટે તે હોવી જોઈએ
બરાબર છે હ તો જરૂરી છે.
બસ બીજું તો બીજી સમસ્યા અમુક ર રસ્તા ને એવું તો સારું થઈ ગયું છે બસ વરી બીજું તો હું સમસ્યા
બસ તો બાર મિનિટ પણ થઈ ગય છેું સમસ્યા જ નથી કઈ
હા ચાલો મુકો તો